હા ભાઈ.
હુ કરે?
કઈ નહી.
બરાબર. બે તારા પપ્પા તારા પપ્પા કેટલા વાગે જાય?
તે જાય સાડા આઠ વાગ્યા બાજુ સાડા આઠ વાગ્યા બાજુ. સાજે કે કેટલા લેક્ચર ચાલયા?
આજે ત્રણે ત્રણ ત્રીજો મીન્સ કે બીજો લેક્ચર છે ને તે બી આર સ નો તો ને. તે પેલી મેડમ લેવા આવેલા હતા, પણ પછી પેલો કઈ એને ઓફિસમાં બોલાવી તો એ ગેલી તો પેલી આવી જ ન ખાલી એટેન્ડન્સ પેલી એન સી સી વાલી પેલી સે તે, ક્રિસા કે હું નામ તેણે લીધી.
કાગળમાં.
હા હા બરાબર.
બાકી તો ત્રીજો લેક્ચર મીનાક્ષી મેડમ જબરો લીધો, કે એસ્ટ્રા જીરીક લે લે તું પછી બધા, કંટાળી જેવા ગયા તો પેલીએ છોડી દીધા‌.
સારું કરી તો કેટલા એટલે ત્રણ કે બે ચલાયા?
બે લેક્ચર ચાલ્યા.
બરાબર, સારું આજે નહી આવેલો તો તો.
એટલે તણે તણે ચાલતા પણ તા ઓફિસમાં કામ હતું ને તો બોલાવેલીી પેલી મેડમ ને એટલે અહે.
થઈ જહે, પછી સોમવારે આવેવાના ને?
સોમાવાર થીતો રેગ્યુલર, જોને ટાઈમ ટેબલ નવો આવી ગયો.
હા તે તો જોયું મેં. ના આપણને કેમ્પ વાળું કઈ ખબર પડી કે ભૂમિક ફોન આવેલો હતો.
ક્યારે?
પશી.
એ કેય કે આવતા મહિનામાં લઈ જાહે એવું.
હજુ પંદર તારીખ ની આવી મળે, હવે પંદર તારીખ આવે તો ખબર પડે.
હા હા પંદર તારીખ કે દાડા આવહે. મણ થોડાક દિવસમાં.
તેરે સેમ, તેરે સોમવાર, મંગળરે ચૌદ ને બુધે પંદર પછીથી કરવર અપ મળી જાહે, કદાચ કે કઈ ડેટે લઈ જવાના તે જુલાઈ ની એન્ડિંગ કે જુલાઈ ની એન્ડિંગ, કે પછી ઓગસ્ટની સ્ટાર્ટિંગમાં લઈ જવાના છે તે
સૂત્ર રહેવા લાયખા કે નહી? આજે આજે સૂત્ર
એકતો આજ તો શોર્ટ દાખલા કરાવ્યા, અને એક, એક લોંગ દાખલો હોમવર્કમાં આપેલો શે.
ચેક કરે કે
કરહે, સોમવારે પેલો જ લેક્ચર છે, લેક્ચર બદલાઈ ગયા એટલે, પેલો જ લેક્ચર.
હમ્મ
ને પ્રોફેસર તો એમ તો કોઈમાં ની બદલાય ખાલી ઇંગ્લિશ માં બદલાય ગયા.
કોણકે
ઇંગ્લિશમાં પેલી પ્રિયા મેમ આવતી હતી, તેને જગ્યા એ હવે મેડમ જ આવહે પણ પ્રિયા મેમ આવતી હતી ને, તેને જગ્યાએ હવે દક્ષા મેમ આવશે.
આ
જે આપડે સેમ થ્રી માં હતી ને, સેમ ફોર ને થ્રી માં તે વાલા
ટકર
ચાલે જાણે પણ એ બી સારું ભણાવે છે. એ તો અડધું તો બીજા લોકોને બધે ગ્રામર કરાઈ રાખેલી છે, ત્યાં એ તા હુ કરતી શે તે.
હા હા કેવી છે.
કઈ નઈ આજ તો ખબર નઈ. આપડે તે દિવસે નેજે નોટિસ કરેલું ને તેવું જ આજે પાછું થયું.
બરાબર
ના તો રિયલમાં બત જોતા જેવા હતા. આ તો રિયલમાં બુ જોવે, એટલે હચું એમ જોતા જોયા જેવા કરતા હતા.
સાત મહિને આવેલા હતા એટલે.
હા, મેં પછી ઈગનોર કર્યું. ખબર નહિ કેમતે, કાલે બી સેમ સેમ ને આજે બી સેમ સેમ હતું. કાલે બી સેમ સેમને, આજે બી સેમ સેમજ હતું, હરખું જ હતું એમ.
બઢિયા
તારા આવવાજ નહીં આવે બરાબર.
બઢિયા એમ
હમ્મ, ક્યાં ગયા ઘરના
હા બાજુ જ ગિયા શે.
બરાબર
તે લોકો આવે પછી મેં જાવાનું.
હમ હમ. મે ભી ઘરથી આમ બહાર આવ્યો, કેમ કે પછી ડબલ ડબલ અવાજ સંભળાય એટલે.
હા સિંગલજ અવાજ જોએ ને.
હમ્મ
પેલી શેને, નેમ બી ની લેવાનું.
એજ હ ઘરે ગયા.
ઓકે.
હેલો.
હા, બોલ શું કેય?
અને તો મામા ને ત્યાં ગયેલો તે પછી તે ઘેરે ગયો કે નહીં ગયો?
નહી ગયો.
હમ હ...
તો ત્યારે ક્યાં વા દે.
હમ
કયારેક જવા હે, તેદી તો.
એવું જ છે.
બસ સોમવારે.
હોસ્ટેલ વાળા તો મળી ગયા હશે ને?
તે હવે સોમવારે કન્ફર્મ કરવા જવાનું.
બરાબર કે માર્કશીટ કવું કઈ
એ બધું હવે જોએ તો ખરા સોમવારે કેવું કરે? તે. એમ તો એવું કઈ કીધું નહી. મને... ખાલી કાર્ડ લઈને જ બોલાવેલા છે.
તો તમારે ઘેરે તો હું નહી. પેલું ભાત ને એવું નહિ હોપે?
રોપાઈને. મેં હા.
તમારે ઘેરે પણ ભાત ને હું નહીં રોપે?
હ કે...
હતો. તા કોણ દાદો ને દાદી છે?
હા હા.
હમ હ...
તે લોકો એકલી.
તારું ઘેર હું નહી ગયો. એમ તું કેતો હતો?
એ એ કેવા પાસે?
તારો અવાજ કેમ સ્લો થઈ જાય? તે નહીં ખબર પડે.
તે પશી કેવા મે તને.
બરાબર.
હં... હ કે છે તો જાવાનું કે નય? પરવા હવે એક્ઝામ પતે પસી. વેકેશનમાં એક તો પ્રોગ્રામ કરીએ આપણે કોલેજમાં થી.
જાય બરાબર જાય કે હમણાં દેવલા ઓણ કેસા હતા. તે દિવસે પેલા લોકો વાતે વાત. ક કેતો જાય. કે ચાલ દેવલા હવે જાયે. એ પેલા અંકિત છે. પેલો..
હા હા કેટલા?
આપડોર વારા અંકીત તેની
હા હા. નામ ન.
પેલો એ એ લોકો નાનો દોસ્તાર તે
હમ હા હા. હા.
તે કે ફરવા જાય. એમ, આ લોકોને બધું તો બહુ બધા આપેલા. ફરવા જવું. મેં કીધું મે જ. હમ કરવા જ પડે. કેમ કે મેં ખુદ અત્યારે અધી જગ્યા નહી પરહ્યા હે, ખાલી તે દિવસે અજમલગઢ ગેલો તે જ.
હમ્મ હમ્મ રાખીએે રાખીએ એક દાડે
કાલે તો એક તો વરહદ નહી આવે એટલે તો, પાણી મુકવાનું સેટરડે પાઈપ લાઈન કરવી પડહે કાલે તો.
પરા
આવે જ નહી વરહાદ ગ્યા આજે ખાલી જીરીક જાપટ જેવું આઇવ્યુ, ને કાલે જીરીક આવેલું, વખતે તે બી કોલેજ થી આવતા.
આભાઈછું બી ની મલે.
ને પવન આવે ગતશે પણ હવે ખબર ની.
કેવીધરે બારીશ નહી આ રહી, પતાહે બાત
વરહાદ આવે તો સારું હવે તો. કેમ કે હવે થોડાક દિવસ પછી અમારી રોપણી બી ચાલુ થાહે. જો ઓગસ્ટમાં લઈ જાયને, ઓગસ્ટમાં લઈ જાયને તો બહુ સારું. પડે, કેમ કે ઓગણીસે તો મારા પપ્પા હોરા જવાનો છે, તો પચીસ સુધી તો એ જ ની મળે. ને તમારે ઉપણી આવહે, તો તે અમારે તો અઠવાડયે ઉપર નઈ નીકળી જાહે.
વરસાદ હજુ આવા જોઈએ.
આવા જોઈએ એટલે? આવાજ જોઈએ, કેમ કે બધા એ રોપી દીધું તો પાણીને એવું નહીં મળે તો તે લોકો મૂકવાના કેથી?
તે જીક આરામ થી રોપા પડે રે હાચી વાત કેવુ તો.
અરે બહુ આરામથી એટલે બહુ આરામથી કેમ કે પછાડી થી વરસાદ પાશો નહી મળે. મણ ઓસામાનો
તેવીસ
એટલે બધા એ વેલુંજે પડ્યો ને, એટલે વે લાખીજ દીધો, ને તરું હાંભું વેલું લાખી દઈ, પણ આ વખ તે વરસાદ મોડો આઇવો ને, મોડે સુધી ની પડવાનો મળે.
ત ખબર હવા વાદળ પીકર
બાત તો થાય ની કઇ
હમ્મ
જેને પો ગેરે પા મોટર રહી તે હવે પાઈપલાઈન પતહે ત્યાં હુધિ મૂકે પશી બીજા તો કા મૂકે વરી.
અમારે તો અમારે તો બોર છે. એટલે વાંધો નહી રે ઘેર જગ્યા
પર અમારે તો અહીંથી, એક કે બે કેંડા એવું કઈ નઈ લઈ જાય, બાકી તો બીજે બધા લીજ જવાય.
હા હા
કેમ કે એમ બી જ્યાં એમ વધારે રોપવાનું ને ત્યાં સુધી તો હમણાં લાઈન શે જ તો તે ત્યાં કાલે સરખી લાઈન ખાલી કરી દે, પેલે પાઈપ ફેડેલા હશે તો. ગોબર આદ ચાલુ થઈ ગયો કે નહી, તો હવે તો હું જરૂર એમ કરીને પછી ફેડી મોકલા હતા સાઈડ પર એમ.
આ વરસાદ વરસાદ બંધ થઈ ગયો, અમારા પાછળે બી તળાવ ભરાઈ ગયેલો શે.
બરાબર, અરે પેલી કોલેજ હે ત્યાં તો પેલી ગટર છે તે. તે કાલે ની તારૂ પેલુ હું છે જેવો કાઢવા ગેલા ને તે દિવસમે જા વાર અંદર માછલી ફરિયા કરતી હતી દેહું
હા ફરેંજ ને ફેવા મસ્લી ફરે અમુક જણા તો પકડે બી યુ
અમારે ઘેર બાજુ રહેતા તો બધા પકડતેજ.
હા પેલા સમાચારમાં આવે તો એક બટર માંથી પકડે. પઈની
હા પસી પેલું હમ્મ, પેલું ગીરનાર પર સ ખબર કે હમણાં પેલું સા ક અગયારર પ પોઈ રુજકી લઈ ગયો તોાય ભાગ.
હા હા તે જોયું ત‌ઇ હા ખબર.
એટલે મેં હમણાં બસ માં આવતો હતો ને ત્યારે જોયું.
હા હા કાલ ના જેમ.
બહુ જબરજસ્ત મેં આજે જોયું કે નહી બહુ. ફોન જે આવે આગળ પાસે આવે તો આવે વરહદ
આવ આવતા તસ પણ વાદળ નહી મ આજ તડકા હતા જીખ વરસા જ આવ્યો
હા એજ આવ્યો તો બી તડકા હા જાય.
હમ કાળું કાળું તો લયક ન હ પાછડી.
આ સાઈટ પર છે તમારા અ તમારા સાઈટ પર જેવું.
આ બાજુ ની મલે રે અર્ધ જ દેખો કાળું કાળુ
હમ. બાકી આ આબાજ ના એરિયા માં ભી સે થ‌ઇ થઈ ગયું કા કળા વાદળો જેવ દેખાય ખરા‌. પણ એ તો બહા ઉડતા ઉડતા જયા કરે.
તલ અંગ્યાર મિનટ થ‌ઈ ગ‌ઇ.
એ.
તે.
હા રુચાર.
હા.